હાલો હા આવે છે આવાજ નમસ કાર આજે છેને આપળે એક બવ જ આમ રસપ્રદ વિષય પર વાત કરીશું જે છે ને નવરાત સ્ત્રીનો ઉત્સવ એ વિશે વાત કરવું બઉ સરસ છે.
બિલકુલ અને અન કેવાય ને કે નવરાત્રી ભારતનો ખૂબ જ આમ પ્રસિદ્ધ અને રંગબેરંગી ઉત્સવ છે.
હા, નવરાત્રી શબ્દ બે શબ્દોથી જ બને છે ને નવ એટલે નવ અને રા એટલે રાત્રિ.
બિલકુલ એટલે તો નવરાત્રી નો બરોબર તમે કીધું. અને ઉત્સવમાં મુખ્યત માં શક્તિની આરાધના માટે ઉજવવામાં આવે છે આ મે તહેવાર તો.
હા, નવરાત્રી દરમિયાન મા ના વિવિધ સ્વરૂપો ની આપણે પૂજા કરીએ છે ને. હ
બિલકુલ અને આ ઉત્સવ છે ને દરમિયાન સંસ્કૃતિ અને સામાજિક દ્રશ્યનું ગણ હો મહત્વપૂર્ણ મનાય છે.
હા ભારતના ઘણા રાજ્યોમાં છે નવરાત્રી અલગ અલગ રીતે ઉજવવામાં આવે.
બિલકુલ ગુજરાતમાં નવરાત્રી ખાસ કરીને ગરબા અને દાંડિયા માટે પ્રસિદ્ધ છે.
હા, ગરબા એક બહ પરંપરાગત આમ લોકનૃત્ય છે.
બિલકુલ અને ગરબામાં છે ને લોકો વર્તુલક પર આમ ઘૂમીને આમ છે ને નૃત્ય કરે.
હા. ગરબા દરમિયાન છે ને મધ્યમો દીવો અથવા કે આમ ગરમ ઘર ને એને મકવામાં આવે છે વચ્ચે
બિલકુલ અને દવો પ્રકાશ એના છે ને શક્તિનુંું આમ પ્રતિક મના
હા ગરબા સાથે તાલ લઈ અને સંગીતનોો સુંદર મેલ જોવા મળે છે
અને કેહેવાય છે ને કે નવરાત્રી ના દરેક દિવસ ન છે ને આમ પોતાનું અલગ જ મહત્વ હો છે
હા દરેક દિવસે મા ના અલોક સ્વરૂપ ન આપડે પૂજા કરવામાં આવે છે ને
બિલકુલ અને પહેલા દિવસમાં છે ને માં શેલપુત્રી ની આરાધના થાય છે
હા અને એમજ બીજા દિવસે છે ને મા બ્રહ્મચારી ની પૂજા થાય છે
અને ત્રીજા દિવસે માં ચંદ્ર ઘટાનું સમમા નામ કેવાના થાય છે
હા અને ચોથા દિવસે છે ને માં કુષ્મંદા ની આરાધના થાય છે
અને પાંચમા દિવસે મા સકંડા માતા ની પૂજા કરવામાં આવે છે
હ અને છઠ્ઠા દિવસે છે ને માતા કાત્યાયાની ની પૂજા થાય છે
બિલકુલ અને આઠમા દિવસે છે ને માં મહાગૌરીની આરાધના થાય છે
હા એમ જ સાતમા દિવસેમાં કાલાયાત્રી અને નવમા દિવસેમાં સિદ્ધિદાત્રી ની પૂજા થાય છે આવી રીતે જુદી જુદી માતાઓની પૂજા થાય છે નવ નવ દિવસ
અને ઘણી જગ્યાએ તો છે ને ભજન કીર્તન અને સ્તુતિ ના કાર્યક્રમ પણ થાય છે
હા નવરાત્રી દરમિયાન મંદિરોને સુંદર રીતે સજાવામાં પણ આવે જોડે જોડે હમ
બિલકુલ અને બાળકો યુવાઓ અને વૃદ્ધો બધા જ આ ઉત્સવમાં ભાગ લે છે
હા આમ સમાજમાં એકતાનો આમ મેલજુલ વધી જાય એનાથી
ગરબા માટે તો છે ને આમ ખાસ વસ્ત્ર પણ પહેરવામાં આવે છે.
હા સ્ત્રીઓ ચણિયા ચોળી પહેરે અને પુરુષો કેડિયું પહેરે ને
બિલકુલ અને રંગબેરંગી છે ને વસ્તુ ઉત્સોમાં વધુ આકર્ષિત બનાવે છે.
હા દાંડિયામાં બે આમ બે લાકડીઓનોો ઉપયોગ થાય ને
બિલકુલ હને દાંડિયા ને તો છે ને લોકો છે ને આમ શક્તિ નું આમ પ્રતિક માને છે.
હા નવરાત્રી દરમિયાન અનેક સાસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે ને
અને કેટલીક જગ્યાએ તો છે ને ગીત સ્પર્ધા અને નૃત્ય ન સ્પર્ધા પણલું જાય છે.
હા આ ઉત્સવ લોકો માટે છે ને આમ ઉત્સાહ અને ઉમંગ ભરે છે.
અરે નવરાત્રીની તો રાત્રિઓ છે ને પ્રકાશથી આમ આમ ઓછી આમ ઉઠે છે આમ થયા ને
હા વિવિધ રંગના છે ને આમ પ્રકાશ ઉત્સવ સૌને વધુ સુંદર બનાવે છે.
અને કેટલાક લોકો છે ને વ્રત પણ રાખે છે એ બધા દિવસે.
હા, વ્રત દરમિયાન સરળ અને પવિત્ર ભોજન લેવામાં આવે છે.
અને નવરાત્રીનો જે આમ સંબંધ સઘડી અને આમ શુદ્ધતા સાથે પણ જોડાયેલો છે.
હન, આ ઉત્સવ ધૈર્ય, શ્રદ્ધા ને ભક્તિનો પણ એક સંદેશ આપે છે આપડને
બિલકુલ. અને નવરાત્રી દરમિયાન છે ને ઘણા પરંપરાને જુના બધા ગીતો ગાવામાં પણ આવે છે.
હન, આ ગીતોમાં માંની મહિમાને વર્ણવામાં આવે છે.
અને આ બધા દિવસો છે ને નવરાત્રીનો જેને બઉ જ આમ મસ્ત રીતે બનાવે છે.
મોટા મેદાનોમાં ગરબાનું આમ આયોજન થાય છે ત્યારે.
કેટલાક સ્થળો પર તો છે ને હજારો લોકો એક સ
હન, આ દ્રશ્ય ખુબ જ આમ મનોહર લાગે છે.
નવરાત્રિ છે ન ભારતની આમ સમૃદ્ધ અને સંસ્કૃતિને આમ દર્શા
હન, આ ઉત્સવ આમ પરમ પરપરા અને આધુનિકતા વચ્ચેને એક સુંદર મેળ છે.
બિલકુલ હ. અને દરેક વર્ષે છે ને લોકો આ ઉત્સવની રાહ જોવે છે.
હન, નવરાત્રીના અવસર પર છે ને આમ સામાજિક મેળા પણ બઉ વધી જાય
બિલકુલ. અને લોકગીતો અને લોકનૃત્યને છે ને આમ પ્રોત્સાહ પણ એક મલે છે.
હન, કળા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં પણ આ ઉત્સવનો મોટો ફાળો છે.
બિલકુલ. અને નવરાત્રીનો જે અંતિમ દિવસ પણ આમ ઘણો મહત્વપૂર્ણ હોય છે.
હા, એ તો બઉ જ મહત્વપૂર્ણ હોય છે કે ત્યારબાદ છે ને વિજય દશમી મીની અથવા દશેરા ઉજવામાં આવે છે.
દશેરા સત્ય ને અસત્ય પર આમ છે ને વિજયનું આમ પ્રતિક મનાય છે નઈ.
હન, અને આપડે આમ જોએ ને તો આ રીતે નવરાત્રી દશેરા એકબીજાથી ખુબ જોડાયેલા ઉત્સવો ઓ છો.
ત્રી માત્ર એક ઉત્સવ નથી પણ આમ કેવાયને સંસ્કૃતિ આમ આમ પણ માનાય છે.
હન, નવરાત્રી તો બઉ જ આમ મનાય જ છે. એવું કે વી આમ વિરાસત અને આમ આગળ વધારવાની આમ બધાનો કરતાવ્ય છે.
અને નવરાત્રીનો જે ઉત્સવ આમ ભક્તિ સંસ્કૃ પ્રકૃતિ અને આનંદનો આમ સુંદર આમ સંગમ છે.
હન. અને ગુજરાતી સિવાય પણ છે ને ઉત્સવ ઘણી જગ્યાએ આમ ઉત્સાહથી ઉજવામાં આવે છે નવરાત્રીનો.
જેમ કે લઈ લઈએ આપડે ગુજરાત પછી બઉ બધા આમ કેવાયને સ્ટેટમાંમ ઉજવામાં આવે છે નઈ.
હન, બંગાળ છે, મુંબઈ છે, એ બધી જગ્યાએ પણ આપણે નવરાત્રીનો નો અવે ઉત્સ આમ ઉત્સાહ વધે છે. બંગાળમાં નવરાત્રીને જુદી રીતે ઉજવામાં આવે છે. ગુ ગુજરાત કરતા. જ્યાં એ લોકોને પૂજા થાય છે ત્યાં આગળ જેમ અહીંયા આપે નવરાત નવ દિવસ ગરબા કરીએ એવી રીતે.
બિલકુલ અને નવરાત્રી દરમિયાન છે. સવારે અને સાંજે ધાર્મિક કાર્ય ક્રમો થાય છે નહી.
જેમ સવાર સાંજ આરતી થાય ત્યાં પ્રસાદ મળે બધા રોજ ભેગા થાય અને રાતે પછી બધા સાથે ગરબા ગાય એ તો મજાની વસ્તુ છે.
અને એમાં જ છે ને તમે જેમ કીધું કે ઘણા લોકો તો છે ને શ્લોક અને સ્તુતિનું આમ કેવાય ને કે પ્રાર્થના પણ કરે છે.
હમ હા એ ટાઈમે બધા પૂજા અને પ્રાર્થના બધું બહુ વધી જાય બધા ઉપવાસ પણ કરતા હોય છે અ નવરાત્રી દરમિયાન નવે નવ દિવસ નકોડા કરતા હોય છે.
બિલકુલ અને ઉત્સવ ના દરમિયાન છે ને એની જગ્યાએ તો ફૂલો ત્યાંમ સાચવાત કરવામાં આવે છે.
હા એ તો છે જ
બકુલ અને કેવા કે ઉત્સવની દરમિયાન છે ને આમ અલગ અલગ આમ રંગબેરંગી ફૂલો એ આમ સુંદર બનાવે છે આપડી નવરાત્રી
હ. હા મંદિર પણ એટલું સજાવવામાં આવે ને નવરાત્રીમાં અને જુદી જુદી લાઈટસ પણ લગાવે ત્યાં મંદિર માં લગાવે પછી જ્યાં ગ્રાઉન્ડ માં આપણે રમવા જઈએ ને નવરાત્રી ત્યાં લગાવ પછી છે ને ત્યાં બધા લોકગીત જે હોય ને એ માતા ના ગરબા ગાય અને બધા નીચે ગરબા કરે જેનું વર્ણન આપણે શબ્દમાં કરી જ ના શકીએ એક એવો અનુભવ છે.
બિલકુલ અને કેટલાક સ્થળો પર તો છે ને આમ રંગોલી પણ બનાવવામાં આવે છે.
હા એ તો છે જ આમ ફૂલોથી રંગોલી બનાવે કે કલર થી રંગોલી બનાવે એટલે કેટલાક સ્થળો પર એવું પણ હોય છે જોવા મળે જ છે.
એટલે તો કેવા છે કે રંગોલી ભારતની આમ પરંપરા પરંપરાગત કલાનોો એક ભાગ મુખ્ય ભાગ છે.
હા અને ભગવાનને તો યાદ કરે ને ત્યારે ત્યારે છે ને અત્યારની યુવા પેઢી માટે પણ નવરાત બ મપસંદ કારણ કે મોડી રાત સુધી બધા જાગતા હોય છે. અને પછી છે ને ત્યાં રમવા જાય અને પછી ખાવા જાય એનો ઉત્સાહ જ અલગ છે કે ચાર વાગે રમી ને પછી જુદી જુદી જગ્યા એ ખાવા જાય જે નવરાત્રી ન બહુજ મજા આવે. હ.
બિલકુલ અને તે દરમિયાન છે ને સાફ સફાઈ ન પણ આમ ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે.
હા એ તો છે જ.
અને જોવા જઈ ને તો મંદિર અને સામૂહિક સ્થળો પર છે ને સાજ આમ કેવાય ને સાજવીની તૈયાર કરવામાં આવે છે.
હા એ તો છે અને સ્ત્રીઓ ચણિયા ચોરી પહેરીને તૈયાર થાય ફૂલ પછી જે હોય હોય પુરુષ હો એ લોકો કજ લંગો જબો પહેરે કે પછી કેળિયું ધોતી પહેરે અને તૈયાર થાય ફૂલ અને બધા અ ઓર્નામેન્ટસ પહેરે અને બધા એટલા ખૂબ સુંદર લાગે રંગબેરંગી લાગે અને જોડે જોડે ગરબાનું પ્રદર્શન કરતા હોય એમના માટે બહ સરસ લાગે.
બિલકુલ એટલે તો ગયા છે કે નવરાત્રીમાં ગીતોનું બહુ જ મોટું મહત્વ હોય છે.
હા એ તો છે જ કે નવરાત્રી ગુજરાત ના શહેરમાં તો છે ને ખુબ જ આમ ફેમસ છે અને બધાને ખુબ જ મનપસંદ છે. કારણ કે એમાં મજા બી બહુ આવે ભગવાન નું પણ બહુ નામ લે અને બધી રીતે તે આમ બહ જ સારું છે એવું છે.
બિલકુલ બિલકુલ.
. હા નવરાત્રી પર તો કેટલી વાત કરીશું ને એટલી ઓછી છે આપણે ચોક્કસ ફરીથી વાત કરીશું.
ચોક્કસ. .